નમસ્કાર મિત્ર નમસ કાર નમસ્કાર શું કરો છો બસ મજામાં જસ્ટ આમ જ
હમ હા યા હજે તો મારે તો એવું હતું કે આપણે જે રોજબરોજ એટલે કે જીવનમાં જેમ પ્લાસ્ટિક નો ઉપયોગ કરી શકીએ છેએ તો પ્લાસ્ટિકનો આપણે ઉપયોગ કરવો એ શું જરૂરી છે તેના વગ ચાલી શકે.
હા મિત્ર આજે તમે મેં હું તમારી જોડે જે વાત કરવાનો હતોું એ તો તમે મારી મનની વાત જાણી લીધી છે તમે તો ત ઘણું મને મને ખ્યાલથી એવું લાગ્યું છે. તમે લોકોનું માઈન્ડ એ વાંચી લેતા હશો એવા વ્યક્તિ તમે લાગો છો તમે ઇન્ટેલિજન્ટ લાગો છો મિત્ર પણ આજે તમે જે વાત કરી તે પ્રમાણે તો જે પ્લાસ્ટિક છે એ એના પર હું વિચાર કરતો હતો કે આજે હું તમને ફોન કરીને હતો તમને કોલ કરીને પૂછી શકું કે જે પ્લાસ્ટિક છે જે પ્લાસ્ટિક છે એના તો અ ઉપયોગ આજ રોજ બરોજના જીવનમાં અ પ્લાસ્ટિક મુક્ત ભારત તરીકે સરકાર બનાવાનો પ્રયત્ન કરે છે પરંતુ બધા લોકો એવા છે કે પ્લાસ્ટિક ન વધારા ઉપયોગ કરવા માંડ છે નાના પાયાથી લઈને મોટા પાયા સુધી પ્લાસ્ટિક જો ના હોય તો દર વખતે બધી જગ્યાઓમાં વચ્ચે પ્લાસ્ટિક મુક્ત ભારત જે આવ્યું હતું તેમાં લોકોને પ્લાસ્ટિક વાપરવા માટે ના પાડી હતી અને પ્લાસ્ટિક વાપરવા ત્યારે બધા લોકો પોતાની કાપડની થેલી લઈને ઉપયોગ કરતા હતા પરંતુ અ નાના નાના પેકેજ હોય કે પછી નાના નાના કોલ્ડ ડ્રિક્સની બ બટલ હોય જે ત એક વાત તમે એક વિચાર કરો ને એક વા જુઓ તો જય્યારે તમે દરિયા કિનારે કોઈ વખત ફરવા જઓ ત્યારે ત્યાં જઈને તમે એક વિચાર તો કરજો કે ત્યાં આજુબાજુ ઘણી બધી બોટલો પાણીની બોટલ હોય કે પછી તમામ પ્રકારની પ્લાસ્ટ મુક્ત ભારત બનાવવા હોવા છતાં પણ જે પ્લાસ્ટિકની બ પ્લાસ્ટિકની બોટલો છે એ પ્લાસ્ટિકની બોટલ ખુબ જ અ વધી રહી છે અને પ્લાસ્ટિક એ પ્લાસ્ટિક એવું વસ્તુ છે જે જમીનમાં દાટવા છતાં પાંચ દસ વરષ હોવા આટલા બધા હોવા છતાં બી પ્લાસ્ટિક જેવું ને તેવું જ રહે છે પરંતુ તો પ્લાસ્ટિક છે એ આપણને જમીનને નુકસાનકારક છે જેના કારણે જો જમીન પ્લાસ્ટિક પ્લાસ્ટિકમાં પ્લાસ્ટિક છે જો જમીનમાં નાખવામાં આવે તો એ જમીન જો ફળદ્રુપ હોય તો એ ફળદ્રુપ માંથી નુકસાનકારક બને છે જો ફળદ્રુપ પણ નથી એમાં કઈ પણ વસ્તુ વાવામાં આવે કે પછી કઈ પણ વસ્તુ રોપવામાં આવે તો એ રોપી ન શકાય કેમકે એ ઉગી જ ના શકી કેમ કે જમીનમાં પ્લાસ્ટિક પરંતુ આપણે બાલાજી જેવા મોટી કમની છે તો એ એ કાગળના પેકેટમાં ન ભરી શકે કાગળમાં ભરીને ન આપી શકે. પરંતુ એ એ જે બાલાજા આટલી મોટી કંપની હોવા છતાં બી જે વેપાર ના પેકેટ છે એ માત્ર ને માત્ર પ્લાસ્ટિકનીથે પ્લાસ્ટિકની પડીકામાં જ આવે છે તો મારે મિત્ર એવું માનું છે ત્યાં સુધી જો પ્લાસ્ટિક પ્લાસ્ટિક જો આખા ભારતમાં બંધ કરી દેવામાં આવે તો પણ ભારત દેશ ખરેખર ચાલશે કે પ્લાસ્ટિક વગર
તમારો પ્રશ્ન બી એકદમ એવો છે કે જો શું કહીએ કે જેમ આપણે જીવનમાં જો જીવને પ્લાસ્ટિક વગર જીવી શકીએ તેવું જમ છે કેમ કે આપણે છે ને વા કોઈ પણ વસ્તુમાં પ્લાસ્ટિક ન ઉપયોગ છે જ કેમ આપણે કોઈ પણ એટ તમે કીધું તેમ કોલ્ડ્રિંસ કે નાના નાના વે ના પેકેજ કે અમુક ઘણી એવી પેકેજંગ છે કે તેની પેજંગ એ મોટે ભાગે પ્લાસ્ટિક દ્વારા થતું હોય છે અને ઘણી એવી સાધનો વસ્તુઓ પણ છે જે મોટે ભાગે પ્લાસ્ટિકની છે આજને ખાવા માટે એટલે કે ખાવા બનાવવા માટેના સાધનો પણ ઘણા ભાગે પ્લાસ્ટિક ના છે અને તમે કીધું તેમ કે જે એ જો આપણે પ્લાસ્ટિકને જમીનમાં નાખતા હોય ને તો એ તેનું ધન થતું જ નથી અને એ એ જાણીને તો મને પણ એવ વિચાર થતો કે લોખંડ જે એટલું એક મજબૂત ધાત હોય એનું પણ જમીનમાં લખે ને તો દસ પહેલે કે લાંબા ગાળે તેનું ધન થઈ જતું હોય પરંતુ આ પ્લાસ્ટિક કેવું છે જે જેનું એટલે કે જે નુકસાન પામતું જ નથી જેને આપણે જમીનમાં નાખીએ તે નાશ પામતું જ નથી અને તેને જે સળગાવતા હોય ને તો પણ તેને જો સળગાવે અને તો તેના કારણે ઘણા બધા હવામાં એટલે કે હવાનું પ્રદુષણ થતું હોય છે અને હવા પણ દૂષિત થતી હોય છે જેનામાં એટલે કે જો પ્લાસ્ટિક આપણે સળગાવી ને તો તેનામાંથી એવી નુકસાનકારક ગેસ ઉત્પન્ન થાય છે. તમે સવાલ તો પૂછ શકે આપણા દેશમાં પ્લાસ્ટિક ન હોત તો શું થાય તો મારું માનવું છે કે જારે પ્લાસ્ટિક નો કોઈ ઉપયોગ જ ન થતો હોય ને ત્યારે આપણા એવું લોકો એટલે કે કાપડની થેલીઓ અથવા પ્લાસ્ટિક વગત એમ વિચારી જેવું ન શકાય કે ત્યારે માણસો શું કરતા ત્યારે તો એવું માનુંવ કે માણસો પણ ઘણું બધું એવું મોટે ભાગે કદાચ માટીના વાસણો વાપરતા અને કોઈ પણ પેકેજિંગ માટે તો તેઓ કદાચ કાપડ જ ઉપયોગમાં લેતા કેમ કે પ્લાસ્ટિક પછી કાપડ જ સારું હોય છે. અને નહી તો તેઓ એટલે તેનો પછી એટલે કે કાગળ કે પૂઠા દ્વારા પણ તેઓ કરતા અને જો આપણે વિચારીએ તેમ તો મોટા ભાગે જેમ બને તેમ પ્લાસ્ટિક તો ઓછો જ કરવો જોઈએ કેમ કે તમે કીધું તેમ દરિયામાં ઘણા બધા પ્લાસ્ટિક ના એવા ઘણા બધા સાધનો હોય છે તો તે સાધનો એ પાછળ માણસ જ જિમ્મેદાર હોય છે માણસે પણ વિચારવું જોઈએ કે આપણે પ્લાસ્ટિકનો જેટલો ઉપયોગ બને તેટલો જ એટલે કે જેટલી જરૂરિયાત હોય તેટલો જ તેનો ઉપયોગ કરવો જોઈએ પરંતુ માણસ હદથી વધારે જો ઉપયોગ કરે અને તો સાવચેતી ન જ આવે તે પોતાની જવાબદારીથી જો તે કચરો ગમે ત્યાં ફેકી દેતો હોય તો તેને લીધે પણ એવું ઘણું બધું નુકસાન થતું હોય છે અને પ્લાસ્ટિક ના લીધે તો આપણને શું કેવું છે મેં એકાદ રિસર્ચમાં એટલે ખાદ અખબારમાં એવું પણ વાંચેલું કે જેાદ મા એક માણસ કે જે કોઈ નશો પણ ન કરતો હતો અને કોઈક એમ તેને કોઈ ખોટી આદત જ નહી હતી એમને ધુમરૂપન કરતો કે એના તો નશા કરતા તો ત્યારે તેને એવું થતું કે માણસને અચાનક એમ પથરીનો રોગ થયો તો લોકો ખ વિચારવા માંડયા કે આ માણસને ધ તો એટલે કે ધૂમ્રપાન કરે કોઈ જાતનો નશો કરી તો પણ આને દ પથરી આ રોગ થઈ કેમ? ડોક્ટરો દ્વારા તેમની તપાસ કરવામાં આવે ને તેમના જીવન વિશે એટલે કે રોજિંદા જીવન વિશે તો તે દરરોજ માણસ ચા પી તેમ ચા સેમાં પીતો ખબર તમને? જયારે પ્લાસ્ટિક ના ગ્લાસ હોય ને એમાં તે ગરમ ચા પીતો તો ગરમ ચા ના કારણે એ પ્લાસ્ટિક ધીરે ધીરે પાઘળવા લાગતું અને પીઘેલું પ્લાસ્ટિક તેના શરીરમાં જતું જેના કારણે તેમને એટલે કે આંતરડામાં તે થયું અને પથરીને પથરી તો ખાલી થોડુંક જ હતું બાકી તેમના આંતરડાને પણ તે ઘણું નુકસાન કરી રહ્યું હતું કેમકે જે પદાર્થ અ જમીનમાં ન થઈ શકે ને તે આપણા શરીરમાં કેવી રીતે ભલે ગરમી ગમે તેટલે પરંતુ પ્લાસ્ટિક દ્વારા એ પ્લાસ્ટિક આપણના શરીરને પણ ઘણું નુકસાન કરતો હોય છે અને અમુક રિસર્ચ દ્વારા તો એવા પશુઓ પણ હોય છે જેમ કે જે પ્લાસ્ટિકના કારણે એટલે કે તેમને ખાવાનું મળત કઈ અમુક વસ્તુ ન એવ પ્લાસ્ટિક ખાય તો તેમના પેટમાં તેવું તેવું જ રહે છે અને તેમના શરીરના અંગોને ઘણું નુકસાન કરતું હોય છે તમારો પ્લાસ્ટિક નો કઈ એવો સારો કે ખોટો અનુભવ થયો હોય તો તમે મને થોડો જણાવશો?
હા મિત્ર તમે કહ્યું તે વાત તો તદ્દન સાચી છે તમારે જે તમે જે અખબારમાં વાંચો એ પણ મને ખુબ જ ગમ્યું કેમ કે પ્લાસ્ટિક જીવનમાંથી છૂટું જ કરી દેવું જોઈએ જેમ બને તેમ અ પ્લાસ્ટિક ઓછું વપરાવું જોઈએ અને મને પ્લાસ્ટિક એ શા માટે નથી કહું કેમ કોઈ પણ વસ્તુ આપણે પડીકા વસ્તુ વેફર વસ્તુ ખાઈએ છીએ તો એ વસ્તુ પ્લાસ્ટિકમાં આપએ પરંતુ એનો આપણે યોગ્ય ના કરીએ તો એ અ કચરામાં અને નુકસાનકારક જ છે, મિત્રો મને અ એવું લાગે છે ત્યાં સુધી તો પ્લાસ્ટિક નો ઉપયોગ આપણે ઓછો કરવો જોઈએ ને આપણા ઓછો કરવો જોઈએ એ ખુબ જ મહત મહત્વનું છે સારું મિત્રો તમારો આભાર માનો છું તમારો કિંમતી સમય આપ્યો એના માટે.
તમારું પણ